હેલો હલો હલો અવાજ આવી છે ને
હલો
હલો અવાજ આવે છે ને
હા હવે આવ્યો
તમે એવું કેમ
એટલે મુલા સ જાતા શી વલે જા કર્પોરેટ લે ને તો હા બટે જાણે
કમોલા ગે ને
હમ
કેમ કો્પોરેટ હાર ઉપર થ કું કે-
કોર્પોરેટ લે એટલેને તમે જોબ કાં કરવાના એમ કે જાણે કોર્પોરેટ માં જવાના ને જાણે કો
એટલે
પેલું ટટેક્સેસ અતંતં આપણે પેલા કોઈ પેલા ડિપાર્ટમેન્ટમાં તેવા જવા ના તેમની વાત એમ
હમમ
ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ મતલબ
હમ
પણ તમે મેન તો કોર્પોરેટ કામ કરો મેન થે લે એટલે -લે-લે તમારે હારુ પડટ જેવું કઈ થે
એટ વડા કે પેલા પૂછ કે જોય ને લેવું પેલા લેક્ચર અમારે આવ અમા થોડું કિધું તું કંઈ હા તે નો હા તે જ નનેબર ને હવે લે લે પછી કવું થોડું ચાલે
હા એ તો નેલો એટલે બધી વાત નઈ કરતા મને એવું લાગે
એ કઈ નને ભડે જ જોબ મળેરે જોબ નઈ મળેઈ
નહી તો તેવ નેં
એ જ ભલે પટોય ને મેંહો નહી
બી કોમ વિથ એકાઉ આપડે એકઉન્ટ વિથ પેલું શું કેવાય? આપડે મેન અઉન્ટન્ટની લાઈનમાં કેની એટલે તેમાં કોર્પોરેટ લેધલું તો તે હારું પડે જેવુ કઈ ર
બરાબર કઈ ભાઈ બી જારે જ કે ન તો
એ બી ચાલે જ ને ટેક્સ અને
હા એમ બી બીજું એકાઉન્ટ છે જ કે નહી એ હા હાલો
હા
એ એકાઉન્ટ નું કોઈ પણ મતલબ માટે બે બીજા વાર મળ મોળુ ની
હા
ના તીજાર હ ઈ કઉન્ટેક કરશે કે નહી એમાં હું બીજાને લ્યો હતું
એ તો તોવું મેન આપડે પેલા દસ અકાઉન્ટ થાય એટલે દસ પેપર
એ તે -અ-દસ એકાઉન્ટ પ્લસ મલ વાં માં આવે ની હમણાં પે લા લોકો ને મતલબ મોંનીટીગ ળ દિડ લેવાના નામથી
હાએ તો તવ ને
હા તે જ નહી તેમાં આપણે તેમાં કહ થોડું ઘું
એ તો કેવું કાયદા કાનૂન આપડણે થોડાક ભણેલા.
હા તે જ નને હ
ટેક્સેશન અ હ
હલો
હા બોલ ને.
ઓલો કોણ આટે મારે આવવ કે હું કરું?
હ શું કેમ હવા?
કેટલી મિનિટ બે મિનિટ થઈ ગ હતું.
ઉચકી જો ન.
હોળ પણ જાય્યા?
કઈ ખબર
કઈ નઈ હમણાં બંધ કલાક બીજું કઈ પછી.
એમ કે તેમ બસ.
મારે બી એક ફિલ્ડ એટલે સાઈટ ગયુંટ ચાઈ ગયુંલું મતબ હ
એ તો
હ તો જો બીજા ટસપોર્ટ આવ તમારેમાં
હજુ એટલે નવ માં હું આવ્યું તો કઈ
પાંચ બીજા બટા ટસ્ વેમન
એટલે ફોન જ કરવાના કે?
હે
ઓને જ કના કે તેમાં આવ?
તે જ ભટા એ તશે મતા
ક બીજી વસ્તુ બી આવતી ર તો સારું એમ.
હે?
અમુક બીજી વસ્તુ કઈ વાંચવાનું ને હ જેમું કઈ આવત હોય તો બી ચાલે
ચાલે ચાલે
હ હું આવે આમાં બીજું એમ ચાલ ની ફોન ઉંચે કો તો ઉંચે
હલો
હા
ના પહોંચ દે ત તો તમે આવ જઈવો
હે?
નહી આવે
તારણ બંને ના વયો કરો મારે એમાં
હે?
તારમાં મને નાય એકરવાજ મતલબમાં
પાંચ પડી,
હમ
હમ
કાઈ ની પાંચ મીનીટ થઈ છે, એટલે
જો કઈ ચાલન, પછી ખાલી પૂરા કરતા બીજ કેમ.
હા હા હમણાં પણ ની કાલે જ કરહુ
હા કરે રેપ ક કરેટ ચાલ કટ કર તું ચાલ.
હમ.